હલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું,? તમે કેમ છો
હું પણ મજામાં છું, આજે આપણે દૂધ અને તેનું મહત્ત્વ ની વાત કરીએ,
જરૂર દૂધ તો બહ જ જરૂરી છે, દૂધ તો બહ પૌષ્ટિક અ મતલબ આપણા શરીર ને બધા પોષણ પૂરા પાડે, એવું છે, તો એના વિશે આજે જાણકારી પ્રાપ્ત કરીને બહુ સારું લાગશે, ચાલો તો પછી દૂધ ઉપર માહિતી લઈએ,
હા, દૂધ પ્રકૃતિ ન અમૂલ્ય અને સંપૂર્ણ પોશાક આહાર છે. તેમાં શરીરને જરૂરી ઘણા પોષક તત્વો રહેલા હોય છે, અને દૂધમાં કેલ્શિયમ પ્રોટીન વિટામિન અને ખાંજક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.
બિલકુલ એ તો તમે એકદમ સાચી વાત કરી. હમ.
હા પછી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ દૂધ ખૂબ જરૂરી છે દૂધ હાડ કા અને દાંતને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
બિલકુલ એટલે જ તો બાળપણથી બધા એવું કે છે.
સમય સમય પર લેવું જોઈએ અને મોટા થઈને પણ દુધ. પીવું જોઈએ અને ડોક્ટર પણ આપણને સલાહ આપે છે કે દૂધ જરૂરથી પીવું જોઈએ. આપણે કોઈ પણ પ્રકારની દવાઓ એવું બધું ચાલતું હોય તો પણ આપણે અ. દૂધ પીવું જ જોઈએ એનાથી આપણે શરીરને પ્રોટીન અને જે લોકો ખાસ કરીને જે લોકો અ શાકાહારી છે એ લોકો માટે તો દૂધ બહુ જ જરૂરી છે.
હા એકદમ સાચી વાત છે તમારી. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે પણ દૂધ ખૂબ જરૂરી છે. દૂધ અને દૂધથી બાળકોના દાંત અને શરીર બહુ સ્ટ્રોંગ બની જાય છે.
બિલકુલ સાચો કો છો તમે અ જોઈએ તો દુધ પીવાથી આપણને કેટલી બધી અ રીતે તાકાત મળે છે આપણે હંમેશા સ્વસ્થ રહીએ છીએ આપણે હાડકા છે એ મજબૂત થાય છે. અને દૂધમાંથી આપણને બીજી પણ અનેક વસ્તુઓ અ મલે છે જેમ કે દહીં અ પછી માખણ છાસ. અ પનીર અને ઘી અને દૂધથી તો કેટલી બધી મીઠાઈઓ પણ બને. બને છે. અને આપણે આહાર નો સૌથી મહત્વનો ભાગ છે આ દૂધ દૂધ આપણે જો ઔષધિ તરીકે લઈએ જેમ કે આપણે શરદી જુખામ થઈ ગય હોય. તો એમાં હળદર મિક્સ કરીને જો રાત્રે આપણે લઈએ તો આપણા શરીરમાં ક્યાંક ગૂમચોટ થઈ ગયેલી હોય તો પણ એના માટે પણ બહુ સારું અ છે. અને એના અલાવા દૂધનો‌ ઉપયોગ ખાવા પીવાને અલાવા એનું આપણે સૌંદર્ય વધારવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે આવે છે. ત્વચા ઉપર જો આપણેે અ દૂધની ઉપરની જે મલાઈ હોય છે. એને આપણે લગાવી એ તો આપણી ત્વચા નરમ રહે છે, અને અ આપણા અ સ્કીિનમાં ગ્લો પણ આવે છે.
એકદમ સાચી વાત છે તમારે આ તમે એકદમ સાચું કીધું કે આપણને કઈ પણ ત તકલીફ હોય કે જયારે ચોટ લાગેલી હોય ત્યાં દૂધ પીએ તો સવાર સુધી. આપણે ઠીક થઈ જઈએ છીએ તેથી જ આપણને રોજ એક કે બે ગ્લાસ દૂધ પીવા જ જોઈએ. અ દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ બને છે. અને વૃદ્ધો માટે પણ દૂધ પોષણનો ઉત્તમ સ્ત્રોત છે.
બિલકુલ દૂઘ છે બાળકો યુવાનો અને વૃદ્ધો ત્રણેય એજ ના જે છે લોકો એ લોકો એ ખૂબ જ અ સારું વિકલ્પ છે એનાથી પ્રોટીન અને પૌષ્ટિકતા. એમની છે. હ એના અલાવા જો આજના સમયમાં જોઈએ તો આપણે શહેરમાં. મળે છે. કે અ. પ પણ આવે મિલ્ક પાવડર. જગ્યાએ તો એવું પણ જોવામાં આવે છે કે દૂધ. ની દૂધમાં મિલાવટ એટલે નકલી દૂધ બનાવીને અ વેચવામાં આવે છે. અ એટલે આપણે જયારે ગામડામાં રહેતા હતા ત્યારે આપણે જોયું હશે કે ગાય. અને ભેંસ નુ આપણને તાજું દૂધ મળે છે તો એની તો હોડ આપણે શહેરમાં કરી. નથી શકતા પણ તો પણ આપણને બની શકે ત્યાં સુધી આપણને. અ જે ઓછા સમયમાં એટલે અ આપણા નજીકમાં કોઈક એવું. હોય કે જેમને ગાયો કે ભેસો રાખેલી હોય ત્યાંથી આપણે જો દૂધ લઈએ. તો એ અ વધારે પૌષ્ટિક હોય છે અને લાંબા સુધી લાંબા. સમય સુધી તાજું પણ રહે છે.
હા હું તમારી વાતથી એકદમ સહેમત છું જો આજે કાલ અહ મો ટા મોટા સિટીઓમાં. આપણે જોઈએ તો ત્યાં દૂધ ના લીધે તે લોકો મિલ્ક પાઉડરનો ઉપ પયોગ કરે છે અને ગામડાઓમાં જોઈએ તો. ત્યાં તાજા તાજા દૂધ મળે છે કારણ કે ત્યાં ગાય કે. ભેસ હોય છે પોતાની આખોની સામે છે અને પીવડાવે છે.
એ તો બિલકુલ સાચું કહો છો તમે પણ શહેરમાં છે એક. દૂધ જો આપ.